મજામાં,
બસ મજામાં તું કેમ છે?
હા બસ હું પણ મજામાં બસ આજે વિચાર આવ્યો કે તમારી સાથે જૈવિક અ ખેતીના વિષય પર આપણેે ચર્ચા કરીએ.
બરાબર, સારો એવો સુંદર ટોપિક છે.
હા. અને છેલ્લા કેટલાક વર્ષોમાં લોકો છે ને પોતાના સ્વાસ્થ્ય અને પર્યાવરણ પ્રત્યે છે ને વધુ જાગૃત બની ગયા છે. તેથી જૈવિક ખેતીનું મહત્વ એ સતતણી ઘણું વધી ગયું છે. અને અ જૈવિક ખેતી એટલે આપણેે એવું કહી શકીએ કે એવી ખેતી જેમાં રાસાયણિક અને જંતુનાશકોનો ઉપયોગ ઓછો અથવા બિલકુલ કરવામાં ના આવતો હોય. એ ખેતી અને તેના બદલે છે ને ગાયનું... છણ, ગૌમૂત્ર- વર્મી કોમ્પોસ્ટ, લીલું ખાતર અને કુદરતી જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે. તેનાથી જમીનની ફળદ્રુપતા છે ને એ જળવાઈ રહે છે અને... પર્યાવરણને પણ નુકસાન થતું નથી.
હા, સાચી વાત. અને આજે ઘણા ખેડૂતો વધુ ઉત્પાદન મેળવવા માટે... રાસાયણિક ખાતરોનો વધુ ઉપયોગ કરે છે. શરૂઆતમાં ઉત્પાદન વધે છે, પરંતુ લાંબા ગાળે જમીનની ગુણવત્તા ઘટી જાય છે. જમીન... કઠણ બનવા લાગે છે અને તેમાં રહેલા ઉપયોગી સૂક્ષ્મજીીવો પણ નાશ પામે છે.
હા, એકદમ સાચું કીધું. જૈવિક ખેતીમાં છે ને જમીનને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે. કુદર કુદરતી ખાતરો જમીનમાં રહેલા જીવાણુઓને... જકડીયા રાખે છે, તેથી જમીનની પાણી અ જમીનની પાણી... રાખવાની ક્ષમતા પણ વધે છે અને... પાક એ વધુ સ્વસ્થ બને છે મને એવું લાગે છે કે... જૈવિક ખેતીથી માત્ર જમીનથી જ નહીં. પણ આપણા સ્વાસ્થ્યને પણ ઘણો જ લાભ થાય છે. આજકાલ ઘણા લોકો એવા ફળો અને શાકભાજી ખરીદવાનું પસંદ કરે છે. જેમાં હાનિકારક રસાયણો ન હોય, આવા ખોરાકથી શરીરને પૌષ્ટિક... તત્વો સારી અ સારી રીતે મળે છે, અને એ આપડે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખી શકીએ છે.
હા સાચી વાત અને જૈવિક ખેતીથી પાણીનું પ્રદુષણ પણ ઓછું થાય છે. જ્યારેે ખે તરમાં વધુ પ્રમાણમાં રાસાયણિક દવાઓનો ઉપયોગ થાય ત્યારે વરસાદના પાણી સાથે તે નદીઓ, તળાવો અને ભૂગર્ભ જળમાં ભળી જાય છે. જૈવિક ખેતી આ સમસ્યાને ઘણી હદ સુધી ઘટાડી શકે છે.
હ અને આજે બજારમાં જૈવિક ઉત્પાદનોની માંગ પણ એ ઘણી વધી રહી છે. ઘણા લોકો થોડા વધારે ભાવ ચૂકવીને પણ જૈવિક અનાજ દાળ, ફળો, શાકભાજી ખરીદતા હોય છે. કારણ કે તેઓ પોતાના સ્વાસ્થ્ય અ સ્વાસ્થ્યને લઈને વધુ મહત્વ અ સ્વાસ્થ્યને લઈને આમ ખૂબ જ કાળજી રાખતા હોય છે. અને ખેડૂતો માટે પણ આ એક સારી તક બની શકે છે. જો તેઓ ગુણવત્તાયુક્ત જૈવિક પાક ઉ કાડે ને તો તેમને બજારમાં સારો ભાવ મળી શકે છે. પરંતુ તેના માટે યોગ્ય તાલીમ અને ધીરજ બેવ જરૂરી છે, કારણ કે શરૂઆતમાં ઉત્પાદન એ થોડું ઓછું હોઈ શકે છે, પણ આપણે જો ધીરજ રાખીએ ને તો અ આપણે એમાં સફળ થઈ શકીએ છે.
હા સાચી વાત છે. અને મને એવું લાગે છે, કે સરકાર અને કૃષિ યુનિવર્સિટીઓએ ખેડૂતને જૈવિક ખેતી વિશે વધુ માર્ગદર્શન આપવું જોઈએ. તાલીમ, શિબિરો, પ્રદર્શન અને પ્રયોગ દ્વારા ખેડૂતોને નવી પદ્વ તીઓ શીખવવામાં આવે તો લોકો તો વધુ લોકો જૈવિક ખેતી અપનાવી શકે છે.
હ સાચું કીયું સાચું કીધું આજકાલ ઘણી કૃષિ સંસ્થાઓ ખેડૂતોને વર્મી કોમ્પોસ્ટ બનાવવાની રીત કુદરતી જંતુનાશક તૈયાર કરવાની પદ્ધતિ અને જમીનની ગુણવત્તા જાળવવાની માહિતી આપે છે. એટલે આ પ્રકારની માહિતી છે, ને એ ખેડૂત માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
હા સાચી વાત અને મને લાગે છે, કે આપણે પણ આપણા ઘરમાં નાનકડો કિચન ગાર્ડન બનાવી શકીએ છે. તેમાં ટામેટા, મરચાં, કોથમીર, મેથી, પાલક અને અન્ય શાકભાજી કુદરતી રીતે ઉગાડી શકાય છે, તેનાથી તા જો અને સ્વસ્થ ખોરાક પણ મળશે આપણને
હા એ તો સાચી વાત કીધી. અને બાળકોને પણ છોડ ઉગાડવાની ટેવ આપણે પાડવી જોઈએ. તેનાથી તેઓ કુદરતને નજીકથી સમજી શકે છે, અને પર્યાવરણ પ્રત્યે એ વધારે જવાબદાર બની શકે છે. અને જૈવિક ખેતી એ માત્ર ખેતીની પદ્ધતિ નથી પરંતુ સ્વસ્થ જીવન અને સ્વચ્છ પર્યાવરણ તરફનું એક મહત્વનું અ મહત્વનું પ અ પગલું છે, જૈવિક ખેતીનો સૌથી મોટો ફાયદો એ છે. કે તે જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જાળવી રાખે છે, અને જયારે આપણે કુદરતી અ ખાતરનો ઉપયોગ કરએ છીએ ત્યારે જમીનમાં રહેલા ઉપયોગી સુ મે જીવો સક્રિય રહે છે તેઓ જમીનને વધુ ઉપજાઉ બનાવે છે અને પાકને કુદરતી રીતે અ પોષણ પણ આપે છે.
હા. અને જૈવિક ખેતીમાં રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ ઓછો હોવાથી ખેતરમાં રહેતા પક્ષીઓ મધમાખીઓ પતંગિયા અને અન્ય ઉપયોગી જીવજંતુઓનું પણ રક્ષણ થાય આ જીવજંતુ તો કુદરતી રીતે પાકને મદદ કરે છે અને પર્યાવરણ નું સંતુલન પણ જાળવે છે.
હા આતો તમે ઘણી અ સાચી વાત કીધી. મધમાખીઓ એ પરાગસંચયમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. જો તેમની સંખ્યા ઘટે તો ઘણા પાકના ઉત્પાદન પર અસર પડી શકે છે જૈવિક ખેતી એવ કુદરતી જીવસૃષ્ટિને એ સુરક્ષિત રાખવામાં ખૂબ જ ખૂબજ મદદ કરે છે.
હા. સાચી વાત અને મને એવું લાગે છે કે જૈવિક ખેતી થી ઉગાડમાં આવે ઉગાડવામાં આવેલા અનાજ ફળો શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે તેમાં હાનિકારક રસાયણના અવશેષો ઓછા હોય છે તેથી ઘણા લોકો હવે જૈવિક ઉત્પાદનોનું ઉત્પાદનો ખરીદવાનું વધુ પસંદ કરે છે.
હા એ તો સાચું કીધું અને આજ કાલના લોકો આરોગ્ય પ્રત્યે વધુ જાગૃત બની ગયા છે જેમ આપણે આગળ વાત કરી તેઓ પૌષ્ટિક અને સુરક્ષિત ખોરાક ખાવા માંગે છે. તેથી જૈવિક ખેતીથી તૈયાર થયેલા ઉત્પાદનોની માંગ એ હવે ધીમે ધીમે વધી રહી છે. એટલે આ ખેડૂતો માટે નવી તક કહી શકે છે અને અ ખેડૂતો એ અ ખેડૂતો એ તો હંમેશા ધ્યાન રાખે જ છે કે જે તે અ પાક ઉગાડે છે શાકભાજી કરે છે એ હમેશા પોષણવાળું હોય પૌષ્ટિક હોય અને સુરક્ષિત હોય ખાવા માટે એટલે એમની પણ ભૂમિકા એ લોકો આમ અ ખુબ જવાબદારીથી નિભાવતા હોય છે. પરંતુ અ ઘણા ખેડૂતો કહે છે કે જૈવિક ખેતીમાં શરૂઆતમાં ઉત્પાદન થોડું ઓછું મળે છે શું આ સાચું છે.
હા કેટલાક કિસ્સામાં શરૂઆતના થોડા વર્ષોમાં ઉત્પાદન થોડું ઓછું થઈ શકે છે કારણ કે જમીનને ફરી થી કુદરતી સ્થિતિમાં આવવામાં સમય લાગે છે પરંતુ થોડા સમય પછી જમીનની તંદુરસ્તી સુધરે છે અને પાકની ગુણવત્તા પણ સારી થાય છે. લાબા ગાળે આ પદ્ધતિ વધુ ટકાઉ સાબિત થાય છે.
હા એ તમે ઘણી સાચી વાત કીધી કે પહેલા પહેલા તો વર પહેલા વર્ષોમાં થોડું ઉત્પાદન ઓછું થઈ શકે છે પરંતુ ઓ પછી આપણે પાકની ગુણવત્તાને સારી મળે છે અને અ લાંબા કાળે એ ટકાઉ સાબિત થઈ જાય છે એટલે ખેડૂતોને ધીરજ રાખવી જોઈએ જો સરકાર અને કૃષિ નિષ્ણાતો યોગ્ય માર્ગદર્શન આપે ને તો ખેડૂતો માટે આ પરિવર્તન એ વધુ સરળ બની શકે છે અને સરકાર દ્વારા તાલીમ, જૈવિક ખાતર
અ જૈવિક ખાતર બનાવવાની માહિતી પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા અને બજારમાં વેચાણની સુવિધા અ આપવામાં આવે તો વધુ વ વધારે ખેડૂતો જૈવિક ખેતી તરફ આગળ વધી શકે છે. સહકારી મંડળો પણ આમાં મહત્વની ભૂમિકા એ ભજવી શકે છે.
હા, સાચી વાત છે. અને મને લાગે છે કે પાણીની બચતમાં પણ જૈવિક ખેતી મદદરૂપ બને છે. જમીનમાં કાર્બનિક તત્વો વધુ હોવાથી જમીન લાંબા સમય સુધી ભેજવાળી ભેજવાળી જાળવી રાખે છે તેથી વારંવાર સિંચાઈ કરવાની જરૂર ઓછી પડે છે.
હા, એ તો સાચું કીધું. એ ઉપરાંત જોવા જઈએ તો પાકનું ફેરબદલ મિશ્ર ખેતી અને કુદરતી ખાતર જેવી પદ્ધતિઓ અપનાવવાથી જમીન અ શક્તિ અ જમીનની શક્તિ છે ને એ જળવાઈ રહે છે. એક જ પાક સતત વાવવાને બદલે અલગ-અલગ પાક આપણેે અ અલગ-અલગ પાક લેવાના કારણે જમીનમાં પોષક તત્વનું સંતુલન પણ જળવાય તેથી આપણે એક જ પાક ના વાવવો જોઈએ આપણે અલગ-અલગ પાક અ વાવા જોઈએ. જેથી કીધું એમ કે પોષક તત્વોનું સંતુલન આપણે જાળવી શકીએ છે.
હા, સાચી વાત છે. અને મને એમ લાગે છે કે આપણે સામાન્ય ગ્રાહકો તરીકે પણ જૈવિક ખેતીને પ્રોત્સાહન આપી શકીએ છે. એ જો આપણે જૈવિક ઉત્પાદનો કરીશું જૈવિક ઉત્પાદનો ખરીદીશું તો ખેડૂતોને પણ આવી રીતે ખેતી કરવાની પ્રેરણા ઘણી મળતી રહેશે.
હા, એ તો ઘણી સાચી વાત કીધી કે આપડે પણ હ ગ્રાહક તરીકે એમ પ્રોત્સાહન આપવું જોઈએ. જેથી ખેડૂતો પણ આમ અહ ખેડૂતો પણ જૈવિક ખતી તરફ આગળ વધે અને ઘરમાં જ અહ અને ઘરમાં થી નીકળતા શાકભાજીના છાલ ફળોના કચરા અને સૂકા પાંદડામાંથી આપણે કોમ્પોસ્ટ ખાતર બનાવી શકીએ. છીયે અને આનાથી કચરો પણ ઓછો થાય છે અને છોડને કુદરતી ખાતર પણ મળી ઉમ અહ મળી રહે છે એટલે આ ઉપાઈ એ પર્યાવરણ માટે પણ ખૂબ જ અ ખૂબ જ મદદરૂપ બને છે અને કચરો પણ ઓછો ફેલાવે છે એટલે આ ઉપાય આપણે અહ આપણેે અહ ધ્યાનમાં લેવો જોઈએ‌.
હા. સારું સારું ચલો આપડે આના પર તો વાત તો લાંબી ચાલ્યા કરશે.
હ-હ સારું સારું.